હલો. હલો, જય શીખ જય શ્રીકૃષ્ણ બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે. તો આજે આપણે કઈ સરસ વિષય પર વાત કરીએ.
હા, સાચી વાત છે. આપણેે સારી સ્પીડ ઉપર વાત કરીએ. અત્યારે ઈન અને આઉટડોર ગેમ્સ જેવા વિષય ઉપર વાત કરવી જોઈએ આપડે. અત્યારે એ બહુ ચાલે છે.
હા. એ તો બહુ સરસ ટોપિક છે. અને રમતા આપણ જીવન નો મહત્વપૂર્ણ ભાગ છે. રમતો મુખ્યત્વે બે પ્રકારની હોય છે. ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ, ઇન્ડોર ગેમ્સ ઘરની અંદર અથવા બંધ જગ્યામાં રમવામાં આવે છે. ચેસ, કેરમ, લુડો અને ટેબલ ટેનિસ ઈન્ડોર ગેમ્સના ઉદાહરણો છે.
હા સાચી વાત છે. ઈન્ડોર ગેમ્સ માં ઘણી બધી ગેમ્સ આવે છે. ચેસ, પછી છે સાપ સીડી છે લુડો છે અહ પછી ઉનો છે આપડે ઘણી બધી ઈન્ડોર ગેમ્સ આવે છે અને બારની ગેમ અહ આઉટ ડોર ગેમ્સ માં ભી કેટલી સરસ રમતો આવે છે. કબડ્ડી છે, ક્રિકેટ છે, ખોખો છે એ બેડમિન્ટન છે
હા, એકદમ સાચી વાત છે તમારી. અને પછી આ ઇન્ડોર ગેમ્સ આપડા માનસિક નો વિકાસ કરે છે અને તે ખેલાડીઓના એકાગ્રતા વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે. અને બીજી તરફ આઉટ ડોર ગેમ્સ શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. આ રમતો શરીરને તંદુરસ્ત અને સ્તુર્તિવાળું બનાવે છે.
સાચી વાત છે. આપડું શું કેવાય અહ જે આઉટડોર ગેમ્સ છે એ શારીરિક વિકાસ માટે અહ ખુબ જરૂરી છે કે આપને શારીરિક રીતે તંદુરસ્ત બનાવે છે અને જે અહ ઇન્ડોર ગેમ્સ છે એ આપ ડા માનસિક રીતે આપને તંદુરસ્ત બનાવે છે કે આપણા મનને ફ્રેશ કરી દે દે છે અને અહ ઇન્ડોર ગેમ્સમાં કેવું છે કે આપણે આપણા ફેમિલી મેમ્બર સાથે ભી એક સારો સમય પસાર કરી શકે છે ઇન્ડોર ગેમ્સ અહ એમની સાથે ભી રમી શકીએ છે. લુડો છે જે અહ પછી તો શું કેવાય ઉનો છે એવી ગેમ્સ આપણે જો પરિવાર ના સભ્યો સાથે રમીએ તો એ કશું આનંદની પળો મળે અને આપડ ફેમિલી સાથે ભી ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છ
હા અને ઇન્ડોર ગેમ્ કોઈ પણ ઋતુમાં પણ રમી શકે શકાય આપ વા વરસાદ હોય ગરમી હોય કે શિયાળા કોઈ પણ ઋતુમાં આપણે રમી શકીએ અને આઉટડોર ગેમ્સ માટે યોગ્ય હવામાન અને પૂર જગ્યા જરૂરી હોય છે
સાચી વાત છે હા ઉટડોર ગેમ્સ માટે તો મેદાન ની જરૂર હોય છે અને જે કેમ હોય એના નિયમ મુજબ એટલું ઉન્ડ કેટલી જગ્યા હોવી જરૂરી છે અને જયારે ઈન્ડોર ગેમ્સ માં કેવું હોય છે થોડી જગ્યા માં અને અ શ કેવાાઈ શાંતિ થી આપડણે બધાની સાથે રમી શકીએ છીએ
હા આપણે ઇન્ડોર ગેમ્સ અ ઇન્ડોર ગેમ્સમાં શારીરિક મહેનત ઓછી હોય છે જ્યારે આઉટડોર ગેમ્સમાં દોડવો કૂદવો અને વધુ શારીરિક પ્રવૃતિ કરવી પડે છે આઉટડોર ગેમ્સ ટીમ ભાવના અને નેતૃત્વ ઘોડો વિકસાવે છે ઇન્ડોર ગેમ્સ ધીરજ અને અ સફ સફળતા મીન્સ ઈઝીલીથી રમી શકાય
હા સાચી વાત છે આઉટડોર ગેમ્સમાં કેવું હોય છે કે આપણે ગેમ્સ એવી હોય કે બોડ ભાગવાની હોય કે બહ વજન વાળું અમુક વસ્તુ ચકની હોય બોલ બેટ બોલ છે તો એમાં સીઝન બોલ ક્યારેક વાગી જાય ક્યારેકોગું અ મજ પડાય છે આઉટડોર ગેમ્સમાં એ લાગવાનું અને એવું હોવાનીી એક સંભાવના રહે છે જયારે ઈન્ડોર ગેમ્સમાં એવું કશું થતું નથી. શાંતિ થી આપડે એક જગ્યા ને બેસ શી અને શાંતિ થી એ ગેમ સમ શકીએ છીએ.
એકદમ સાચી વાત તમારી. પરંતુ આજે આજ ના સમયમાં ઘણા બાળકો મોબાઈલ અને વિડીયો ગેમ્સમાં પસાર કરે છે. તેના બદલે તેમને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. ઇડોર અને આઉટડોર બંને પ્રકારની અમતો પોતાનું આગવું મહત્વ છે. પરંતુ આટ છોકરાઓ મોબાઈલ ફોન અને વિડકેપમાં લગ્યા રહે. છે.
સાચી વાત છે. જે આખો માટે અને આપણા શરીર માટે અને માનસિક રીતે શીખું નુકસાનકારક છે. નાના છોકરાઓને જાજો મોબાઈલ ફોન નો ઉપયોગ કે જાડી જાચી વિડીયો ગેમ્સ ન રમવા જેવી એનાથી શું કહેવાય તેમનો માન સીક રોગ થઈ શકે છે. અને
હ એની આંખો ખરાબ થઈ શકે છે. શરીર ના અમુક અંગો નો વિકાસ થતો અટકી જાય છે. તો એ લોકોને બને એટલું આઉટડોર ગેમ્સ અને બીજી જે ચેસ છે. એવી ગેમ્સ રમ અ રમતા શીખવી જોઈએ. કે જેથી એના માનસિક વિકા સ થઈ શકે. અને શારીરિક વિકાસ બી થઈ શકે.
હા અને સારી તંદુરસ્તી માટે આઉટડોર ગેમ્સ જરૂરી છે. જયારે માનસિક વિકાસ માટે ઇન્ડોર ગેમ્સ લાભદાયી છે. જીવનમાં સંતુલન જાળવા માટે બંને પ્રશ્ ટાની રમતો રમવી જોઈએ.
સાચી વાત છે.
હા રમતો આપણને આનંદ શું કો છો?
તમે બોલો
નહી હું એજ કહેતો હતો. રમતો આપ આપણને આનંદ મનોરંજન અને આત્મવિશ્વાસ આપે છે. તેથી ઇન્ડોર અને આઉટગેમ ડોરગેમ્સ બંનેને આપણે દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ.
અને આપણી શરીર નો એકમાં માનસિક રીતે વિકાસ થાય છે એકમાં શારીરિક રીતે
માટે જરૂરી છે રમતો ના પ્રકાર અલગ અલગ છે. પણ તે આપણા માટે આપણા શરીર માટે એટલી જ જરૂરી છે. જોઈએ અને શું કેવાય તેનાથી આપડા શારીરિક માનસિક બને વિકાસ સારા થાય છે. હલો.